કેમ
બસ મજા તમે કેમ છો?
બસ જો મજામાં હું મારી ઇવેન્ટ હતી ને તો બે દિવસ અમદાવાદ હતી એટલે પણ આ વખતે તો મને બો નવાઈ લાગી કે અમદાવાદમાં તો નોર્મલી ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી ગરમી તો કાયમ હોય જ છે પણ હું બે દિવસ ગઈ ને તો મને બિલકુલ બી ગરમી નહી લાગી એટલે હું જે ઇવેન્ટમાં ગયેલી ને એ ત્યાંના લોકોને મેં પૂછ્યું મેં કીધું કેમ આવું વાતાવરણ મે કીધું માર્ચ મહિનામાં તો નોર્મલી કેટલી ગરમી હોય એમ આપડે ત્યાં એમ બી કેય કે ચૈત્ર્ અને વૈશાખ ચૈત્ર ના તડકા બો આકરા હોય એમ મેક્ઝિમમ ગરમી હોય તો ખબર નઈ કે એમ એવું લોકો એ લોકોએ કીધું કે અચાનકથી એટલું બધું વાવાઝોડુંને પવન આવી ગયા તે વાતાવરણમાં એકદમ જ પલટો મારી ગયો. એક રીતે સારું થયું કે મને બે દિવસ ગરમી ના સહન કરવી પડી પણ એક રીતે જોવા જાય તો આ એક કઈક સારી નિશાની ના કહેવાય ગ્લોબલ વોર્મિંગને માટે થઈને
બરાબર છે. સાચી વાત છે તમારી તમે જોઈ શકો છો હમણે વાતાવરણમાં આટલું બધું ઇફેક્ટ થાય છે કે શું કેવાનું આ જે આપણે હમડે આપડે બી જોઈ શકીએ છે કે હમ અ જે આપણે માનવતા હું કરે છે હમણે કે જંગલને જંગલનો નાશ કરી નાખે ને એના ઉપર કંપની ઉગાડે પછી બિલ્ડિંગ્સ ઊભી કરે છે તો એના લીધે શું થાય છે કે આખું ગ્લોબલ વોર્મિંગ થાય છે. ને આખા વાતાવરણ પર ઇફેક્ટ પડે છે એ પછી કુદરત જ આપણને બતાવે છે કે કુદરત ની તાકત કેવી છે. શું કેવો તમારું આ વિષય?
છે કે આપણે જે કુદરતને નષ્ટ કરીએ છીએ તો એ આપણને જ એમ એટલે એ બોલી નથી શકતી પણ એ એના પોતાના હાવભાવ પરથી આપણને જણાવે છે કે તમે જે કરી રહ્યા છો તે ખૂબ ડેન્જરસ છે. હા સાચી વાત છે કે આપણે જે આટલા બધા ટ્રીક આપીએ છીએ ઝાડને પછી વૃક્ષારોપણ કરીએ છે વૃક્ષારોપણના અ ઇવેન્ટ તો ખૂબ થાય છે પણ પછી એની કાળજી કોઈ લેતું નથી હા તમે ઝાડ રોપી લો. પણ ઝાડને ઉછેર કરવો, એને રેગ્યુલર પાણી નાખવું એનું કોઈ ધ્યાન રાખતું નથી એટલે જેટલા કપાય છે એની સામે એટલા ઝાડ ઉગતા નથી એવું મને લાગે છે એટલે લોકોને શું ઓક્સિજન મળવાનું એ બધાનું ઘણું બધું વાતાવરણમાં ફરક પડી જાય છે એટલે તો શિયાળામાં ઉનાળોને ઉનાળામાં શિયાળો ને ચોમાસુ તો કદાચ મને એમ કહ કે આ વખતે છ થી આઠ મહિના ચોમાસું ચાલ્યું આપણે તો ગયા વર્ષે પણ જો ને મે મહિનામાં કેટલો જોરથી વરસાદ પડેલો. કેરીનો વાગ નષ્ટ ગયો ને નવરાત્રમાં જુઓ તો આપડે ત્યાં કેટલા ડોમ આ ઉડી ગયેલા એટલે એક તો વાતાવરણમાં પલટો એ મને લાગે છે કે જરાક ડેન્જરસ નિશાની જેવું નથી લાગતું. તમને
બરાબર તમારી વાત તો ફરી સાચી જ છે. એમ ખબર તમે જોઈ શકો છો કે અ બધી જ જગ્યાએ આ બધું ચાલુ છે જે સાયક્લોન છે એ બી આવે છે પછી બીજું એ કે આપ આપણે હમને જોઈ શકો છો કે આ બધું પ્રકૃતિ જ આપણાને અ અ એ ઇફેક્ટ કરે છે ખર આપણેે શું કરે છે. બધા જંગલ ને જંગલ એ કરી નાખે તો એના લીધે શું થાય કે ઓક્સિજન પૂરતો આપણને મળતો નથી. બીજું એ કે બધી જગ્યાએ કંપની કંપની ઊભા કરી દે પછી એમાંથી બી તમે જોઈ શકો છો બધા ખરાબ વાયુ બહાર આવે તો એના લીધે બી આપણે કુદરત પર અસર કરે છે ને આપણે તો એક જ કેવું છું કે જેટલા તમે ઝાડ કાપો એની કરતા વધારે તમારે ઝાડ ઉગાડવું જોઈએ તો એનાથી શું થશે કે બેલેન્સ થશે એન્વાયરમેન્ટ તમારું બેલેન્સ રહેેશે કે તમે કાયપા પણ એની જગ્યાએ એટલા જ તમે પ્લાન્ટ અ વપલાયા કર્યા તો એના લીધે અ એ તમારું બેલેન્સ રહેશે અને બીજું એ કે તમે જોઈ શકો છો. તમારા ટેરેસ પર બી તમે જેરેક ટેરેસ ગાર્ડન કરી શકે છે તો એ કેવું કુદરત થોડુંક પ્લાન્ટ હોય તો કેવું ઓક્સિજન આપણા વધારે મળે બીજું તો શું કેવાનું તમારું?
હા ઓક્સિજન મળે અને આપણી આસપાસનું વાતાવરણ પણ ચોખ્ખું રે હવે મને એવો ખ્યાલ છે ત્યાં સુધી એક મેં એવું સાંભળ્યું છે કે પેલું કંઈક સ્પાઈડર નામનો કઈક પ્લાન્ટ આવે ને એમાંથી ડાયરેક્ટ ઓક્સિજન મળે છે ને એવું બધું મેં સાં સાભળ્યું છે એટલે ઘણા બધા લોકો મારી ફ્રેન્ડે પણ છે ને મને એક સ્પાઈડર નો પ્લાન્ટ આપ્યો હતો તો એ મેં વાવ્યો હતો ને અહંયા ઘરમાં પણ મારથી છે ને પૂરતી કાળજી ના લેવાય એટલે એ એકદમ કરમાઈ ગયો પણ હવે મને એમ થાય છે કે ને બીજું શું થાય છે કે અમારી ગેલેરીમાં છે ને આ તડકો વ્યવસ્થિત આવતો નથી અને ત્યારે મેં તુલસીને એ બધું વાવ્યું હતું પણ શું થાય જેવા જેવા થોડાક ફૂલ કેવું કઈ આવે ને એટલે ચકલા આવીને બધું ખાઈ જાય છે એટલે મારે ત્યાં તો એ વસ્તુ પોસિબલ છે જ નહીં કા તો પછી મારે એવું કરવું પડે કે આખી ગેલેરી કવર કરીને પસુ પક્ષીઓ ના આવે એવી રીતના કરું તો માર થી થાય ને એમાં બી પાછું અમારે બિલ્ડિંગમાં અત્યારે અ રિપેરિંગ કર્યું ને તો એ લોકોએ ગેલેરીમાં પ્લાન્ટ મૂકવા પર રોક લગાવી દીધો છે એમ કે છે કે તમે પાણી નાખો છો ત જે બધા ટીપા પડે છે. એનાથી નવા કલર નું નુકસાન થાય છે ને તમારે કુંડા મૂકવા હોય ને તો તમારે સોસાયટીના પાર્કિંગમાં મૂકવાના હવે સોસાયટીના પાર્કિંગમાં મૂકીએ તો પાણી છાંટવાનું એ તો કઈ થોડી આપડી મારા ઘરેથી હું છે એક સોસાયટી ના પાર્કિંગ સુધી હું પાણી નાખવા જાઉં એટલે એને કારણે પણ અમારા જેવા લોકો જે હોય એ લોકોને પ્લાન્ટેશન કરવું હોય તો પણ કરી નથી શકતા એટલે તમારી વાત તો સાચી છે કે કરવું જોઈએ પછી કોઈ વાર એવા કેમ્પેનિંગ ચાલતા હોય એમાં અમે લોકો પૈસા આપીને પ્લાન્ટસ આપી દઈએ કે કોઈ કોમ્પિટિશનમાં કોઈ જીતતું હોય એને અમે પ્લાન્ટ એઝ અ ગિફ્ટ આપી દઈએ પણ આ થોડીક હજુ પણ કોઈક બીજા અમુક એવા પગલા કરવા જોઈએ જેથી વાતાવરણ સારું રહે ને એવા પગલા કે શિયાળામાં શિયાળો જ રે ઉનાળામાં ઉનાળો જ ચોમાસામાં જ ખાલી વરસાદ પડે જેથી પાકને ને બધાને એ નુકસાન ના થાય
કેમ તમે જોઈ શકો છો હમણા આપડે જે વેજીિટેબલ્સ બી ખાય છે તે એટલા બધા કેમિકલ વાળા આવે છે કે શું કેવું કેમ ખબર પૂરતું પોષન જે પ્લાન્ટને મળવું જોઈએ એ બધું કેમ નાખીને આપે છે તો એ બધું આપણા શરીર ને બન નુકસાન કરે છે અનેને બીજું એ કે મેં તો એક જ કેવું કે જો તાર તમારી પાસે સગવડ હોય ધાર કે તમારી પાસે જગ્યા હોય તો તમે ઘરે જ અમુક શાકભાજી જે છે તે વાવા જોએ કેમક એ ઘરની તમારે એટલે કેમિકલ્સ વગર ની બધી ખાતર એટલે ખાતર નાખીને જે તમારે ઘરમાં જે ખાતરરે ઘરમાંથી જે ખાતર કરતો હોય વેજીિટેબલ નું વેસ્ટ એમાંથી એ બનાવીને એજ તમે નાખો ને એ તમે પ્લાન્ટ કરો ધારો કે મેંગણ છે ટામેટા છે એ અમુક વસ્તુ ધાણા છે એ તમે પ્લાન્ટ કરો તો તમે તમારા ઘરનું ઘરથી જ તમારું એકદમ કેમિકલ વગરનું જેવું વેજ વિટેબસ તમને મળી જાય છે. હા એક એકદમ એટલે આ જો તમારી પાસે સગવડ હોય તમારી ઘરમાં કે ધારો કે તમારી પાછળ કોઈ વાડો હોય ને એમાં તમે પ્લાન્ટ કરી શકો છો શું કેવું છે શું માનવું છે તમારે
હ એ તો ખુબ સારી આઈડિયા છે મારા પપ્પાને છે ને આવાનો પ્લાન્ટેશનનો ખુબ શોખ હતો તો મને બરાબર યાદ છે કે એ લોકો પ્લાન્ટેશન લગભગ ઘરમાં જ કરતા હતા અને બીજું કે મેં જેમ તમે કીધું ને કે આજે જંતુનાશક દવા વાળા જ બધા વનસ્પતિઓ હોય છે તો એકદમ તાજું ઉદાહરણ આપવું તો દ્રાક્ષ ભલે ને તમે બોરક પાવડરમાં ધોઈને વાપરો કે કોઈ લીંબુ પાણીમાં ધોઈને વાપરો કે ગમે તેમાં ધોઈને વાપરો પણ ખબર નહી દા દ્રાક્ષ પેસ્ટિસાઈડ વગર ઉગતી ઉગતી જ નથી અને બીજું કે એ તમે ગમે એટલી તકેદારી રાખો ને તો દ્રાક્ષ ખાાવ એટલે તમને શરદી થાય થાય ને થાય જ હવે એમાં દ્રાક્ષ અને શરદીને શું લોજિક ખબર નથી મેં ઘણી વાર માફ કર્યું કે તમે ગમ્પ્લીટલી ઓર્ગેનિક દ્રાક્ષ લાવો તમને દ્રાક્ષ ખાધા પછી થોડીક શરદી થાય થાયને થાય જ ને એ અને અત્યારે બીજો પણ કન્સેપ્ટ નવો આવ્યો છે કે એક બાસ્કેટ જેવી પ્લાસ્ટિકની લેવાની એમાં અ પેલા ધાણા જરાક પલાળવાના અને એક નનકડી ચાદર જેવી થઈ જાય છે એક એક નવો ચાવલ એ પણ ઘણું સારું છે એ પણ હવે મારા જેવા હોય જે ફ્લેટમાં નાવ વગાડી શકતા હોય એ લોકોને માટે સારો ઓપ્શન છે ને ઘણો ફાયદાકારક છે
સાચી વાત છે એકદમ સાચી વાત છે હ તો પેસ્ટિસાઈડ નું તો મેં કેમ ને બે તે દિવસે એપલ લાવેલી તો એપલની ઉપર એક થર જેવો મને દેખાયો પછી મેં એ છોલી નાખ્યું કેમ ખબર એ જો મારી છોકરીને આપો તો મારી છોકરીને તો ઇન્ફેક્શન થઈ જાય એ તો પેસ્ટસાઈડ તે લોકો નાખે ને નાખે જ કે લાંબા ગાળા સુધી એ લોકો ર એ રેવા માટે એ બધી વસ્તુ એ લોકો એ નાખવું જ પડે નહી તો એ વસ્તુ પછી અમુક ટાઈમ પછી ખરાબ થઈ જાય બાર ને બાર જે ફ્રૂટ્સ વાલા જે વેચવા મૂકે છે તે એમાં બી એ ખરાબ થઈ જાય એના માટે આ બધી વસ્તુ મને લાગે એ લોકો નાખતા જ હોય છે હમ તમે જો તો તરબૂજ બી જે છે ને એ આટલું બડું લાલ આવતું શું કેવા એવું લાગે કે એની અંદર કઈ કલર મારેલો હોય કે કઈ હમ મે વચ્ચે વિડીયોમાં જોયું કે એની અંદર છે ને એ લોકો ઇન્જેક્શન મારે જે ખબર જ ના પડે આપણાને ને એ આટલું બધું લાલ થઈ જાયને સેકન બી નાખે છે તો એના લીધે આપને આ થોડું મીઠું લાગે ને કે શું કેવાનું તમને ચાલો તો કોઈ નહી આ આપણેે પછી વાત કરશું આ વિષ
ચોક્કસ ચોક્કસ બસ આવી જ ના જ કોઈ કોઈ નવા નવા ઉપાયો સાથે આપણેે અવેરનેસ ફેલાવતા રહશું
ઓકે ઓકે ચલો